હલો ભાઈ જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે?
હા બધા મજામાં, તમે કેમ છો?
હા હું પણ મજામાં છું અને ખુબ હમણે તો ઘરે આરામ કરી રહ્યો છું અને હજી ફરવા જવાનો પ્લાન કરીયો છે શું તમારો શું પ્લાન છે આપણે ફરવા જવાનું કશે ફરવા જવાના છો તમે?
હા અમે ઘણા ઘણી જગ્યાએ ફરવા જવાના પ્લેન છે અને અમારે ત્યાં ફરવા ની ખુબ જ શ તે સારી સ્થળોની સુવિધાઓ છે જેમ કે મોડી કોરવટી માડીને અહીંયે ઘણી બધી સ્થળો છે વિલસન હિલ છે. અ પાછે તિથલ છે અને તે ખુબ જ સારા સ્થળો લાગે છે અને જેના લીધે આપણે એવા સ્થળો જ પસંદ કરવા જોઈએ અને હું ઘણી બધી જગ્યા એ જાઉ છું જેમકે આ મને કશ્મીર ખુબ જ ગમે છે કશ્મીરમાં ઘણી બધી ફરવાની લાયક છે ત્યાંના પહાડો ખુબ જ સારા છે ત્યાંના નદીઓ ખુબ જ સારી છે ત્યાં ની રહેઠાણ ખુબ જ સારું છે, ત્યાંનું ખાવાનું પણ ખુબ જ પૌષ્ટિક છે કાજુ બદામથી માન્ડીને આ ક કશ્મીરી કાવાથી માન્ડીને અન્ય પ્રકારના ઘણા હા ખુબ જ ખાવાની મજા આવે છે.
હા ભાઈ એટલે સારું જ કારણ કે ફરવું તો જોઈએ જ કારણ કે ફરવા મહિનાને આપણું કોઈ માઇન્ડ ફ્રેશ ની થાય કારણ કે તમે પણ એ વુ તમને પણ એવું લાગે ઘરે ને ઘરે સ્ટડીમાં સ્ટડીમાં લાગી રેયે તો પછી આપણું માઈન્ડ એટલું એકઠું થઈ જાય છે અને પછી આપણને ઘણો બધો પ્રકારનો તકલીફ અનુભવી પડ જેમ કે તમે જાણો છો કે આપણા ઘરે ને ઘરે સ્ટડીમાં લાગી રહેશું તો પછી મગજ આપણું કામ ની કરશે અને આપણને ઘણું બધું પ્રકાર જેમકે એવું માનસિક ભાઈ માથું દુખાવું બધું થાય છે એટલે કે માઈ ફ્રેશ કરવા માટે ફરવું ખૂબ જરૂરી છે તો આપણું માઇન્ડ પણ ફ્રેશ થાય અને અમે ઘણી બધી પ્રવૃત્તિ કરી શકીએ કારણ હમણે તો ચોમાસાની સિઝન આવી રહી છે અને તમે જે કીધું બધા સ્થળ જેમ કે સાપુતારા છે કે મોડી કરવડ છે આપ તિથલ નજીક અને વિલસા આવી બધી જગ્યા જોવું જોઈએ કારણ કે ચોમાસાની આવી જગ્યા એ તો આપણું માઇન્ડ પણ ફ્રેશ થાય અને સારું આપણને યાદ રહે ને બધું આપણને માઇન્ડ ફેશ થાય તો આપણું બધું આ પ્રકારની બારની નજરે જોશું પણ માઇડમાં સારું નવા નવા આઈડિયા પણ આવેમ એટલે મારે તો એજ ક છે લોકો એવું કરે છે કે ઘરે ઘરે સ્ટડી ફર્ન માંવું બ લી રહ છે આખું મગજ એકઠું થઈ જાય. પછી લોકોને ઘરે ને ઘરે આરસું જેવન થઈ જાય છે એટલે કે એવું ન રાખવું છે કારણ કે આપણને આ વર્ષ સ્થળો આપણને આજુબાજુ સારા સ્થળો છે તેની મુલાકાત લેવું જોઈને ફરવું ખૂબ જરૂરી છે. બાકી તમારે શું કેવું છે આના વિશે
મારે તો એજ માનવ છે કે જિંદગીમાં ભરવું ખુબ જ જરૂરી છે અને ખુબ પૈસા કમાવ અને ખુબ ફરો અને ખૂબ ઇન્વેસ્ટમેન્ટ કરો અને વધારે પૈસા કમાવો અને તે ખુબ જ જરૂરી છે. અને ફરવાથી આપણને ઘણા બધસ આપણે સાથે ઘણવાર પણ ફરવા જોઈએ. અને તે ખુબ જ જરૂરી છે અને આપણા કામમાં પણ ખૂબ જ જરૂરી છે કે આપડણે ફર આપણે જગ્યા જગ્યા સ્થળો પર જશું અને મેં તમે કીધું ત એમ કાશ્મીર ખુબ જ ફરવાલાયક ખુબ જ સારી છે ત્યાંના પહાડો ખુબ જ સારા છે ત્યાંના જાડવા ખુબ જ સારા છે. ત્યાંના આબોહવા ખુબ જ સારી છે. ત્યાં કોઈનેઈ તકલીફ ન થાય અને તેવા પ્રકારનું છે અને તે ખુબ જ જરૂરી છે કે આપણે એવા કશ્મીર ને લદ્દાખ વલી પા ઘણા પ્રકાર ની જગ્યાઓ છે તે ફરવાની ખુબ જ મજા પણ આવે છે અને તેના કારણે આપણે કાશ્મીર કે અન્ય રસ્ ફરવા જોઈએ.
હા ભાઈ તમારી વાત સાચી છે કારણ કે તમારે જે ગીતું કે કાશ્મીર છે લદ્દખ પેલી છે પછી પછી પહેલગામ છે તમે જાણો છો કે હમણા જે આપણા એક વર્ષ પહેલા પહેલગામમાં જે અટક થયેલો હતો. તમને ખબર આકવા ગુસેલા હતા એું બ મે ન્યુઝમાં જોયું હતું અને એ લોકોને પણ એ લોકો ને પણ ખબર નહતી કે આ વાટકવાની એ સામે આવી જશે ને એ લોકો સાથે આવો દુષ્કર્મ થશે એટલે આવું જીવન એટલે કે આ લોકોને ખબર ન કે મારો મોત ક્યારે આવ છે એટલે કે જીવનમાં તો એ જ છે કે ક્યારે મોટ આવશે ને ની હ લખેલું નથી એટલે ગમે ત્યારે આપણે જે લખેલું ત્યારે આપણે જવાનું જ છે એટલે ફરેલો એવું ખબ જરૂરી છે હવે જયારે એ લોકોને મન લખી લે ત્યારે એ લોકોને અસર એવું થઈ ગયું હ કરી જ છું કારણ કે હવે પાછળ બધું ઘણું બધું પ્રકારની બધું એ લોકો બધું સ્ટોરી પણ કરી લને બધું અલગ ન્યુઝ બધા લોકો સાંભળ આ ઘુસેલા અને એના પ શોરી હતી. એમાં ખબરની સાચી છે કે ખોટી છે હવે ન્યુઝપેપર ઘણ બધું આવત હતું એટલે કાશ્મીરમાં આ બધું પ્રકણ થાય છે મથી બી લાગે છે એટલે કે હવે એ જગ્યા તમે નહી જશો પરંતુ જે બું કહેવાય ત સ્વિઝીલેન્ડ પણ સારું શહેર છે કારણ કે સ્વિઝર્લેન્ડ તને ખબ છે કેટલુંદ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે. ત્યાંના જે બધા લોકો છે તેબ સારા છે અને ખુબ આપ સાથે વર્તન પણ કરે છે તમે પણ જેમ કે પેરિસ છે લંડન છે કે પછી સ્વિઝરલેન્ડ છે તે ત્યાં ફરવાનું ઈચ્છે છો કે પછી તમારે ઇન્ડિયામાં જ સારું લાગે છે તમને
નહી અમને ઘણી બધી કન્ટ્રીઓ ફરવાનું ખુબ જ ગમે છે જેમકે અ પેરસ પેરિસ માં ખુબ જ તારા એ સ્કોટલેન્ડની જગ્યા છે તે ખુબ જ ફેમસ છે. મે ઘણા સેલિબ્રિટી પણ સાંભળ્યું કે તે ખુબ જ સુંદર અને મનમોહક છે વિરાટ કોહલી નહી ખબર ખુબ જ ફેવરેટ જગ્યા છે વિરાટ કોહલી એ પણ એક વાર કધું હતું સ્કોટ એટલે એ પેરિસ માં ફરવાની ખુબ જ સારી જગ્યા છે અને તે પછી મને લાગ્યું કે પછી મે ગૂગલ પર સર્ચ કર્યું ત્યારે હું પણ એક વાર જિંદગીમાં સ્કોટલેન્ડ જઈશ અને તે ખુબ જ સુંદર અને મનમોહક છે એવું મનતા લાગે છે અને તે ખૂબ જોવાની મજા પણ આવે છે.
હા ભાઈ એ જ કારણ કે સ્કોટલેન્ડ છે લંડન છે. અને જે આવાા પ્રકારના શહેર છે બહારના તે સારા છે અને ખૂબ સુંદર છે. કારણ કે તમને ખબર જ આપ આપણા દેશમાં ઘણા બધાવા જોવાલાયક સ્થળો છે જેમ કે સાપુતારા માની લો અને જે આપડે કે પછી દ્વારકા માની લો કે પછી છી ધાર્મિક જે સોમનાથ છે અને દ્વારકા બેજ છે કે પછી આવ ગિરનાર છે, પાવાગઢ છે આપડે એવી બધી જગ્યાએ જે આપડે ફરવા જઈએ અત્યારે આપણને આજુબાજુ કચરો જોવા મળે મળે છે અને આજુબાજુ જે કચરો જોવા મળે છે તમને જાણો છ છે કે ઘણા બધા લોકો આવું ગમે તે બધું વેફર ખાયને પછી પાણીનો બોટલ ગમેતા ફેંકી દે છે એવું બધું નહીં કરુંએ કારણ આપણા દેશને આપણે જો ગંદકી કરશું તો પછી પછી આપણા દેશમાં ઘણા બટા પ્રકારના જે બધા બહાર દેશના જે બધા નવા એટલે કે બહાર દેશના બધા જે નાગરિક આવે છે આપણા દેશ ને શું વિચારે છે કારણ કે આપણેે જયારે બહારને ઉડી જઈએ તો ત્યાં ચોકસાઈ ખુબ સારી હોય છે ને એક કચરો જોવા નહીં મળે ને ત્યાંના બધું વાતાવરણ ખુબ સારું પણ હોય છેને ત્યાંના લોકો બીજા લોકો બીજા લોકો સાથે કોઈ એમ લેવા દેવા નથી પરંતુ એ લોકો ત્યાંનું જે એટલે ગમે ત્યાં કચરો નથી ફેકતા જે ત્યાંનાં સરકારે જે નીતિ બધી અપનાવેલી છે તે ખૂબ સારી છે કારણ કે ત્યા પછી કોઈ પણ આવું તેમને કુલ એવો દંડ પણ ફટકારવામાં આવે છે અને લોકો ઉગું કરતા પણ નથી. આપણા દેશમાં ઘણા બધા પ્રકારો કચરો જોવા મળે છે. તો તમારે શું કેવું છે આના આપણા દેશમાં ઘણા બધા બધા તીર્સ્થા છે ત્યાં પણ આપણને કચરો જોવા મળે છે તેનો શું નિકાલ કરશું પછી આપણે સરકારને બધું કહેવા પડે છે ને.
હા સરકારને એ પ્રકારની વાતો કરવી જોઈએ કે ત્યાં કચ રો નો નાખવો જોઈ અને હું ત્યાં એક વાર સ્કોટલેન્ડ નું સ્કોટલેન્ડ નઈ પણ ખુબ જ ફેમસ જગ્યા છે અને તે ખુબ જ સુંદર અને સાફ સફાઈ જગ્યા છે એટલે આપ આપણા દેશમાં પણ આવા ગામ છે જેમ કે હું જોયું તે મહા મહાકાલ મંદિરમાં હોય એક વાર ફરવા ગયો હતો અને ત્યાં કચરો આજુબાજુ ખુબ જ નાખવામાં આવે છે અને તે કચરો હટાવવા સરકાર શ્રી ને વિનંતી કરવા પડે છે અને તે કચરો હટાવવો જોઈએ અને ત્યાં એટલો મોટો તીર ધામ છે ત્યાં ખુબ જ શ્રદ્ધાળુ આવે છે અને તે તે ખૂબ ખૂબ જ જરૂરી છે અને જેના કારણે આપણે અ ટકી રહે છે અને તે જગ્યા જ સ્વચ્છ નો રહે તો કેમ ચાલે. ટકાવ જોઈએ.
હા ભાઈ બવ જરૂરી છે કારણ કે આપણા દેશના એ બધી તીર્થ સ્થાનો છે ત્યાં આપડણે બધું કચરો ન કરવો જોઈએ. સરકાર પર કડક નિયમ રાખવો જોઈએ કારણ કે ઘણા બધા લોકો ધુમ્રપાન કરે છે અને ઘણ ગુટખા ખાય સિગરેટ બી છે એવા બધ પ્રકારના બધા કચરા પણ ત્યાં જોવા મળે છે એટલે હ આવી બધી ધાર્મિક સ્થળે પણ આપણને આવું બધું જોવા મળશે તો પછી આપણે શું કરશું આપણે જે સરકાર છે શું કરી રહી છે એટ સરકારને કેવું છે કે ભાઈ તમે ગમે‌ ત્યાં બ લોકો ફેકે છે તે લોકોને સુધારો અને ત્યાં પ્રકાર કચરો નહી કરે તે માટે યોગ્ય પ્રકાર ડસ્બિન રાખો જગ્યાએ જગ્યાએ અને આ તીર્થ તીર્સ્થ જે બધા જે સ્થળો છે ત્યાં તો રાખો છો કારણ કે ધાર્મિક સ્થળે આપ બધા ખર્ચો કરશે તો બધા લોકો શું વિચારશે બધું જોઈ ને એટલે મારે તો એ જ કેું છે કે ઘણા બધા લોકો બધુ પ્રકારના જે કરી રહ્યા છે તે લોકો નીકવું છે કારણ કે એવું બધું અમ કરવા લાગશે તો પછી એ લોકોને આપ દેશમાં નુકસાન થશે અને એ લોકોને પણ નુકસાન થવાનું જ છે અને બાકી તો તમને ખબર છે કે હમણાં જે ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલે કે અમારો જે પ્લાન આમ તો પ્લાન હતો પરંતુ અમે આખતે વિચારીયે એ મુંબઈમાં સેલાર્ટ છે છે એટલે કે મહારાષ્ટ્રમાં છે પણ હરશચંદ્રગઢ છે આ ત્રણ જગ્યાએ જવાનો વિચાર કરી રહ્યા છો શું તમારા શું પ્લાન છે આ વખતે તમે પણ અમારી સાથે આવશો કે પછી તમે ક બીજી જગ્યા જવાના છો?
નઈ નહી અમે પણ એ જગ્યા આવશું કેમ કે મહારાષ્ટ્રમાં આપણે ટ્રેક સાથે કરશું તમે ઘણા પ્રકારના મહારા હરિહર પોર્ટ કે માંગુ ટુંંગી કે અન્ય પ્રકારના ઘણી એ એવા સ્થળો છે તે આપણે આ વખતે જઈશકી જેના કારણે આપણને પણ જોવા આપણે ટ્રેક કરી ના કર આપણને પણ મજા આવશે આપણે ત્યાં ખીચડી બને ખા શું આપણે ખીચડી કડી બનાવીને ખાશું અને તે ખુબ જ જરૂરી છે મેગી બનાવીને ખાશું અને તે જિંદગીમાં ખુબ જ જરૂરી છે કે ટ્રેકિંગ કે આ વસ્તુઓ ફરવાની ખુબ જ મજા આવે છે અને તે તેના કારણે આપણને ઘણી બધી સુવિધા એ થાય છે. અને તે ખુબ જ જરૂરી છે અને તે કરવું જ જોઈએ અને મહારાષ્ટ્રમાં ઘણી બધી જે પેલું પણ છે, ફરવાલાયક સ્થળો પણ છે, અ ભીમશિલ્લાથી માણીને અ અન્ય ઘણા પ્રકારના તીર્થ ધામો પણ છે, તે પણ કરવા જોઈએ, હ અને તે તેના કારણે, આપણે ઘણા બધા‌ તીર્થધામો કે અન્ય સ્થળો પણ કરવા, જોઈએ
હા, ભાઈ કરવુ જ જોઈએ, કારણ કે આપણે જો આવા પ્રકારના સ્થળો વિશે મુલાકાત લઈશું આપણને ખબર પડશે ને ને આપણે ટ્રેકિંગ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે ચોમાસાના સિઝનમાં જ આપણને આવું દ્રશ્ય જોવા મળે છે, કારણ કે એટલે કે અમુક જગ્યા, એવા દ્રશ્ય અમુક જગ્યાએ એવા સ્થળો હોય, કે જે ચોમાસાના સિઝનમાં શિયાળાના સિઝનમા કે ગરમીની સિઝનમાં સારા જોવા લગતા હોય, ત્યારે આપડે જવું જોઈએ અને મારો તો આ ફેરી પ્લાન છે, પરતુ ચોમાસાની સિ ઝનમાં તમને ખબર છે કે આપણા ઘરના લોકો, આપણને મોકલવા ડ રે પણ છે. કારણ કે તમને પણ ખબર છે, કે ગમે જ્યારે વધારે વર પડવાથી આપણે, ટ્રેકિંગ કરવા માટે આવુંર તો ત્યાં વરસાદ ખૂબ પડ્યો તો પછી આપને તકલીફ થાય છે. એટલે આપડે શું વિચારીને જવું ને ક્યારે વરસાદ ઓછો ક્યારે વરસાદ વધારે તે આપડા પણ નથી, કુદરત છે, કુદરતને આપણે રોકી શકતા નથી ને કુદરતમાં ક્યારે વરસાદ વધા પડશે વરમા, પડશે ક વરસાદ ની પડશે આપણને ખબર નથી, એટલે કોઈને પણ ખબર નથી, એટલે હ, કુદરતો નિયમ જ છે. પરંતુ આ જે અંબા આપણા જે અ જે ગુજરાતી છે, જેમ કે અંબાલાલ કરીને કાકા છે. છે, તે આપણને આગાહી આપી દે છે, કે આ સમયે આટલો વરસાદ પડશે ને આ સમયે આપડે યોગ્ય ચેતવણી રાખવી જોઈએ એટલે એ એમને ખબર પડી જાય એમને કેવી રીતે ખબર પડી આપણને નથી, ખબર પણ તે આપણને ન્યૂઝ આપી દે છે, બધા ન્યૂઝ પર બધું આપી દે છે, અને આપણને ફોન દ્વારા, કે પછી ટીવીમાં આપણને ખબર પડી જાય કે ક્યારેક, કેટલો વરસાદ પડશે અને ક્યારેક, ક્યારે પડશે ને તે પણ આપને ખબર પડી જાય છે, એટલે આ અંબાલાલ પ્રકારના જે કાકા છે, તેને ખબર બધું પડી જાય છે, શું તમને ખબર છે. કે જે અંબાલાલ છે, કે તને કોઈ તમને પણ આવી બધી પ્રકારની ન્યુઝ મળતી હશે ને
હા, તમે કીધું તેમ આ બધી ન્યુઝ મળે છે. અને વરસાદના કારણે ઘણી બધી આપણને મુસીબતો, અને સુંદર દ્રશ્યો પણ જોવા મળે છે. અને અમાર ગામના ખીલી ઉઠે છે, અ જાડવા પીલવાઠેલા છે. ચાલો આપણે આગળ પણ એજ રીતના વાત કરી
હા, ભાઈ સારુ મળ્યે, પાછા